સાંભળાય કે કેમ છે
હછા હ
અવાજ કેમ થીીમું આવે છે હરખાઈ બોલો
અને તરફ લ
ત તો પણ હવે જોરથી ચરાકવાજરાય એમ ન હલે
આવે મને તો તારે પખવું ને આવે
મ ધીમ ધીમા હો ગયા કે
ના ર એ હનુમાન
તમારા ઘર વાળા હું કુંઈ
હમ મ ચાલ તો બોલ
જર મંજાલી સ બોલે છે ઠીક એ કામ ત દોનત કરતા
હ હ
છે છોકરા તમારા ખઈ ગયા કે જાગે
હ હોઈ ગયા બે પ
છે આખો દિવસ ના પછી શું કર્યું ત આખુંધી કામ કર્યું કે શું કર્યું
ના કે મેં પછી કેટલા વાગ્યા ક ચાલુ કર છ વાગ્યા પછી ચાલુ કર્યું
સ તમ કામ કરતા હ સોભાઈ ઈ ને
હા
છેે
બપરત મને ક્યાં આમાં કઈમાંથીગ કઈ ખબર નથી પડતી કેમ કરવાનું કે હ હા
તો છોકરાને ભણાવતાઈશ ને
હા
શું શીખવાડું તમે છોકરાઓને
ભણવાનું શીખવાડે બીજું શું શીખવાડ
છે ભણવાનું તમારે કેટલા છોકરા છે
બે એટલે બે છોકરા છે કે બે છોકરી છે કે શું છે
એક છોકરો ને છોકરી
છે છોકરી હોશિયાર છે કે ઠોઠળી છે
હ સ
કેવી છે
ઓલો છેયાર
જેમ છોકરો થઠોટડોય છે
હ
છે હરખાાઈ બોલો આવું ના હાલે વ્યવસ્થિત હું કેમ બોલ એવી રીતના મ હૂતા હતા આરો થાય આરો કરતા હોય એને જેમ ન હાલે
બોલવાનું ચાલુ જ છે આરો થાય કે વગર આરો થાય
એમ નાને વ્યવસ્થિતમ એકદમ કડક અવાજ હોવો જોઈએ જાણે આપણે સ્પીચ દેતા હોય કે એને ભાષણ દેતા હોય એવું લાગવું જોઈએ
હમ
તમારો અવાજ માં એમ થાય કે આમ આળસ ન ભરાઈ ગયેલું હોય એવું લાગે એવાનું હલે ક હું કે
વરઈતા નવાલો
નહી એમ ન હાલે આમ અવાજ આમ જોરથી હોવો જોઈએ
એ તારા મોબાઈલ માં કઈક વાંધો છે મારે કઈ વાંધો ન તારો
આમ આમ આમ બોલે આમ આમ હમ હા એવું લાગે આમ મારામાં તો બરોબર જ છે
એટલે અવાજ કપ્પાાય કે આવ
નઈ નહી તું એકદમ આર કરીને ન બોલતી હોય એમ લાગે એમ આડહ કરતી હોય હા હાલો ને. હુંનેવું સાબ એ વાત કરતી તો કેવું આમ એકદમ અમારા જે ભાભી છે ને એને અમે બે વાતો કરીએ તો કેવું રીતના લાગે
હા કેમે ક્યો હતો
નહીં મારા ભાભી છે ને એને નાના. ભાભી ને કર્યો હતો મોટા ભાભી એને તો કાંઈ ફોન ના ઉપાડ્યો.
હા એને તો પુરાય કર નાઇખા.
હા બસ હવે રેવા દે રેવા દેવ હવે.
હા. એની માટે નથી કહી રહી.
કઉ પછી નાના ભાભ નાના ભાભી ને કર્યો હતો પછી તો દરીયે બેઠા હતા.
હા.
તો પછી ત્યાંથી દરિયેથી વાત કરી.
હા.
પછી એને લાપસી નહોતી આવડતી તો લાપસી શીખવાયડી મેં એને.
હા.
નિવેદની લાપસી કેમ કરવાની ને એમ. ઘરની લાપસી કેમ કરવાની ને એવું બધું શીખવાઈડુ. ઘડીક વાત કઈરી થોડીક વાર.
હા.
પછી બધાએને જમવાનું બાકી હતું પછી ઘરે વહી ગઈ.
હ કેટલા વાગે કર્યો હતો તેમ.
હમ્મ. હમ્મ કર્યો તો હાંજે આઠક આઠક વાગ્યા પછી કર્યો તો આઠ હાડા આઠ.
હમ્મ.
નવરાત્રીમાં.
શું કરે વેલી?
અમારો છોકરો તો મોબાઈલ જોતો હોય બીજું હું કરે. તમારા છોકરા હું કરે?
હુઈ ગ્યા . હો દીપુડી બાઈ.
છેે. બાકી તમારા ઘરવારા.
એ મોબાઈલ જોય.
ઈ કઈ કામ ધંધો નથી કરતા દિવસના.
કાંઈ ની.
તેહ હું ખોટા ખોટા ધંધો કરે. છે. નવરા હોય તો નકર એનીય હારે વાત કરું પછી ઘડીક.
પછી. હા નંબર જોઈસે.
. તે વરી પાસે શું મારે ખોટું ઓલું થાય ને.
હમ્મ એ ન કઇરુ ગમે તે કેત ને.
ઠીક. કાલથી તો એની પેલા તો ના પાડતા હતા.
હું તો ન્યાં થી જમીન ને ઉભા જ થયા.
છે એટલે એનારસ
આજ સવારમાં જઈમા નતાં ટિફિન લઈને નતા ગ્યાને એટલે ફૂલ ભૂખ લાઈગી . એ તો
ક ટિફિન લના તેગ
મ જદ વર્ષ ઉું કિકટ ખેનું બી્યા હાજ અ વર્ષ સરા સણે ચાલુ છે.
તો અહીંયા છે અમારે હમણાં તો આગડી થોડી વાર પેલા કેવો વરસાદ આવ્યો હતો.
એવું મારે ચાલુજ છે. તારે જો કોલ આઈવો.
હમણા થોડાક દિવસથી નતો વરસાદ. આજ વરી એવું હોય પાસુ આની થોડીક પેલા બહુ જ ઓછો તો.
હમ કોઈકઈ ક વાર એડા
ું છુંું તમે કઈ કઈક તો મને સારું એવું રોડ ગળી થોડી વાર પેલા તો
હા આાકપ દ બેે ત ન આવકદા
પ
ભાન હો કઈ ત પાસ
રોજ આવે તમારે કે આજે છે એવું
નારે એમાં દરરોજ હોય જ વરસાદ હ કોય એની એચ
થોડાક દિવસ અઠવાડિયા પેલા અઠવાડિયા પેલા માર પૂર આવું હતું તો અહિયાં ફૂલ વરસાદ આવ્યો તો પછી હમણાં અઠવાડિયા પછી તો ચાર પાંચ દિવસ તો કઈ વરસાદ ન આવે છાંટાયની તડકા પડતા હો તો હમણાં બરી આજ છે પાછું સારું પાછો વરસાદ થઈ ગયો આજ પાછો વટાણી હારો રેડો આવી ગયો વરસાદ જેવું વાતાવરણ હતું
હા
તો આમાં ચારો પાછો રડો આવી ગયું અ્યારે અમેમ કે ગીયો વરસાદ પા સુન આવે ત આવીી ગવરી
હા મારોથણ ચાલુ જ છે
તે
તો પા ફરમાં વેલો હોય હા પણ સારું આવું
એ તમારા વરસાદ નું કઈ ટાઈમિંગ છે એટલે આટલા વાગે જ વરસાદ આવે નેવું કઈ
સવારે તો પાકું જોય છે હા તો હ આવે જ કઈ ગ્રુ એમની કોચ નાયો
હમ હમ છે
આજત નમક વગેની સડકા ગ બારબર
ટ્રેસ તમારા છોકરાને તો આમ સ્કૂલ બદલાવી કે એની છે
હા બટ લ
છે હવે તો સરકારી સ્કૂલ માં જતો હોયશે ને સરકારી ની સાઈડ માં
હા હવે સબ કરેગ ફરીથી
સેર થઈ ગયો કેની
હમ એનોવા સાદા સોધા સાદા શબદો વાચતા આવડી ગયા વાંચતા આવડી ગયા કાના માતર ને ન ખતર સાા બધું તો વાંચ લે
એટલે આમ બધું ગુજરાતી માં વાચી લઈ
હા ગુજરાત ની પેલા તો કલમ ખોડી ની વાતો નતો આવડતો આગા ખાંડમાં જતો તો હય કલમ ફોડી ઉડી ગયો અક્ષર ઓળખતા આવડી ગયો એટલે જે આમ માર્ક એટલે વાંચતા આવડી જશે એટલે પેલા મા તો આવડી જહે
છે
વાકી રોઢી બચાવતી વનતી દાદા શબ્દ બધ આપડ
છે
હ ક એકળ આવડી ગયા ગુજરાતીમાં ઈંગ્લિશમાં ગુજરાતી ગ ન ગુજરાતી ન આવડ
છે
એટલેું
તોારું હારું શર થઈ ગયું
પીચરજ જ કેતા ત ગાનડું બધું કે
કે બીજું
રોઈ એ ત્યા મૂકી આવું વાહ જેવી નથી મજા આવતી પક રોતો હોય
ર છોકરા બધા ઓલા ન હોય ને એના જેવા હરખા પણ ન હોય ને છોકરા એટલે ડાયા
હ
છે સારું કેવાય ફાવી ધીરે ધીરે ફાવી જાય થાય વાંધો ન આવે પણ છોકરીને તો થાવી જોયશે ને કે તમારી છોકરીને ફાવી ગયુ હશે ને સ્કૂલમાં
હા એને પ્પાવ એને પ્પાવ છે ને કેટલા પાંચ વર્ષથી ન્યા છે તી
ઠીક તમારે ઘરવાડા તય નવરા છે તો હાલો એની હારે જરીક વાત કરી લવ કામ છે તી
હા કરીશ લ્યો
તો હમણાં કરું હા તેને કેજો તો હ કરું બે મિનટ જ કરું હો હાલ રાખો તો
એમ